હલો હલો હા આવે છે હા આવે છે. હા હરો તમને
હા હા આવે છે બોલો બોલો બસ મજામાં તમે કેમ છો?
એ શું પણ મજામાં આ તો હમણાં વિચારતી હતી કે હા એટલે એ જ કે જોું વિચારતી હતી કે આજકાલના ડિજિટલ યુગમાં હવે માનવીય સંબંધો કેવા થઈ ગયા છે નહીં
હા. આજના સમયમાં તો આમ દુનિયા એકલ કર પર બોલો બોલો
એટલે આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ જે્યાં મોબાઈલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે અને ટેકનોલોજી એ દુનિયાને નજીક લાવી છે પરંતુ પ્રશ્ન તો એ છે કે સુકે માણસ માણસોને પણ એકબીજાની નજીક લાવ્યા છે. કારણ કે માનવી સંબંધો તો વિશ્વાસ પ્રેમ સમય અને લાગણી પર ટકેલા હોય છે. હવે આજે લોકો ઓનલાઈન વધુ જોડાયેલા છે પરંતુ ઘણી વખત આપણે જોએ છે ને કે દિલથી એકબીજાથી દૂર ર થઈ રહ્યા છે.
હા એ તો સાચ ચી વાત છે અને આજના સમયમાં તો દુનિયા એક ક્લિક પર આવી ગઈ છે હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ સાથે આપણેે. સેકન્ડોમાં વાત કરી શકીએ છીએ.
એ તો હાચી વાત છે તમારી.
હા. અને અમે આપણે એવા યુગમાં જીવીએ છીએ કે જે આ મોબાઈલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા. એ જીવનની ગધિત બદલી નાખી છે એટલું બધું ફાસ્ટ જીવન કરતી તું છે ને આપણું. પરિવાર સાથે વાત કર હોય મિત્રો સાથે જોડાવું હોય. અભ્યાસ કરવો હોય કે નોકરી કામ. બધું ડિજિટલ બની ગયું છે ટેકનોલોજી જીવનને આમ સરળ બનાવ્યું છે પરંતુ તેની સાથે. માનવીય સંબંધોની રીત પણ બદલાઈ ગઈ છે.
સાચી વાત છે. અને ડિજિટલ યુગ એટલે આપણે એવું કહી શકીએ કે ઇન્ટરનેટ સ્માર્ટફોન સોશિયલ મીડિયા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલો જેવી ટેકનોલોજીથી પ્રભાવિત. સમયને ડિજિટલ યુગ કહી શકીએ આપણે હવે આજે તો શિક્ષણ બેંકિંગ ખરીદી. મનોરંજન વાતચીત બધું જ ડિજિટલ બની રહ્યું છે.
હા એ તો સાચી વાત છે પણ ડિજિટલ યુગે આમ સકારાત્મક ફેરફારો પણ કર્યા છે. કે અંતર ઘટાડે છે વિશ્વમાં રહેતા વિદેશમાં રહેતા આપડા પરિવારજનો સાથે આપણે વિડીયો કોલ દ્વારા સરળતાથી વાત. કરી શકી છે એમને જોઈ શકીએ છે.
હા એ તો છે પરંતુ હવે આપણે જોય છે કે જે માનવીના જે દિલ જે સંબંધ તો એ ઓછા થઈ રહ્યા છે. કારણ કે હવે તો આપણે નાની નાની વસ્તુઓ માટે અ સોશિયલ મીડિયા પર આધારિત રહેતા હોય છે ઘણી વાર તો કેવું કે આપણે કઈક વાત કરવી હોય તો આપણે ફોન કરી દેતા હતા પત્ર લખતા હતા હવે તો ઘણી મ વાર ઘણી એવી અ જે ઇમ્પોર્ટન્ટ વાત હોય છે ખૂબ જરૂરી વાતો હોય છે એ પણ હવે લોકો મેસેજ કરીને કહી દેતા હોય છે અને. ઘણી વાર હવે તો આપણે જોયું છે કે પહેલાં તો કેવું હતું કે આપણે શાકભાજીને એવું લેવા જતા હતા એ પણ આજુબાજુની આપણા ઘરની જે શાકભાજીવાળા હોય તો એ આપણને ઓળખતા હતા ને. પણ હવે તો બધા બ્લિંકિટ જ મંગાવી લે છે તો. પણ હવે સંબંધો ઓછા થતા જાય છે કારણ કે આપણે જ્યારે પહેલાં લેતા હતા શાકભાજી. તો ત્યારે જે શાકભાજી વાળા હોય એ પણ આપણને ઓળખતા હતા. આપણે જોડે વાત કરતા હતા હવે તો એ પણ ઓછું થઈ ગયું છે.
હા એ તો સાચી વાત પણ. ડિજિટલ યુગ થી આપણને આમ શીખવાની તક પણ ઘણી મળે કે ઓનલાઈન મી. હોય સેમિનાર હોય અથવા શૈક્ષણિક જૂથો હોય. જે આપડે લોકો જ્ઞાન વહેચી શકીએ છેએ એના દ્વારા. ઓનલાઈન મીટિંગ તો ક્યાંક આપડે દૂર વિદેશમાં રહેલા. મનુષ્ય સાથે કોઈ બિઝનેસ ને લઈને કસાાને લઈને આપડણે વાતચીત કરવી હોય. તો એ સરળ બની્યું છે એના કારણે.
ફાય તો છે પણ પરિવાર મિત્રો અને સમાજના સમાજ સાથેના સંબંધો જીવનના. સુૂખી બનાવેય છે. મુશ્કેલીના સમયમાં સાચા સંબંધો જ આપણ આપણો સાથ આપે છે પૈસા. ટેકનોલોજી કરતાં પણ પ્રેમ વિશ્વાસ અને લાગણી વધુ મહત્ત્વના છે.
હા એ તો તમે ઘણી સાચી વાત. પણ ડિજિટલ માં આપડે મુશ્કેલીમાં. પણ ઘણી મદદ કરતા હોય છે કે આપત્તિ હોય આરોગ્ય હોય. કે અન્ય સંજોગોમાં સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી મદદ અને આપણે માહિતી મેળવી શકીએ છીએ.
હા એ તો છે એના અમુક સકારાત્મક પ્રભાવ પણ છે તમે કીધું એમ કે દૂર રહેલા લોકો સાથે સંપર્ક કરી શકાય ઝડપી સંવાદ થઈ શકે અને સંબંધ આ સંબંધો જાળવવામાં પણ મદદ કરેવે જન્મ દિવસ હોય તહેવાર હોય અને ખાસ પ્રસંગોએ શુભેચ્છાઓ સરળતાથી આપણે આપણા દૂર રહેલા વિદેશમાં રહેલા સંબંધીઓને શુભેચ્છાઓ આપણે પાઠવી શકીએ છીએ સરળતાથી અને ઘણી વાર તો આપણે નવા મિત્રો પણ બનાવી શકીએ છ છે સમાન રસ ધરાવતા લોકો સાથે
મા તો ઘણી સાચી વાત કીધી પણ તમે મૂકી દઈ એમ નકારાત્મક અસરો પણ જોવા મળતી હોય છે કે આપડણે જે રૂબરૂ વાત શ્ છે એ ઘણી ઓછી થઈ ગઈ છે ઘણા પરિવારો આપડે બધા એક જ જૂથમાં બેતા હોય પણ દરેક ના હાથમાં આપડે મોબાઈલ જ જોતા હોઈએે છીએ
સાચી વાત છે તો તમારી અને સંબંધોમાં એના લીધે ગેરસમજ પણ થતી હોય છે હવે મેસેજમાં લાગણી અસ્પષ્ટ ન થઈ શ થઈ શકવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે.
હા એ તો સાચી વાત છે ને ખોટી સરખામણી સોશિયલ મીડિયા પર તો મ પોતાના જીવનને માત્ર ખુશીની ક્ષણો જ બતાવતા હોય છે તેને જોઈને કેટલાક લોકો પોતાના જીવન થી એમ અસંતુષ્ટ થઈ જાય છે.
હ તો સાચી વા છેને સોશિયલ મીડિયા પર વધુ નિર્ભરતા પણ સારી નથી લાઇક્સ અને ફોલોવ ફોલોવર્સના સંબંધો કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે વધ આપણે જોઈએ છ છેીએ અને ઘણા લોકો એના લીધે એકલતા પણ અનુભવતા હોય છે કારણ કે ઓનલાઈન મિત્રો ઘણા હોવા છતાં પણ વાસ્તવિક જીવનમાં એકલતા અનુભવા છે. કારણ કે ઘણીવાર આપણે ઓનલાઈન સંબંધો સાચવવામાં આપણે આસપાસના જે આપણા સંબંધો છે એને સાચવવાનું ભૂલી જતા હોઈએ છીએ
હા એ તો તમે સાચી વાત કીધી પણ ડિજિટલ એના દ્વારા તો પરિવાર પણ ગરીબ પરિવાર પર ઘણી અસર જોવા મળતી હોય એક સમય હતો જય્યારે આખો પરિવાર સાથે બેસીને જમ તો વાતો કરતો અને દિવસ ના અનુભવ વહેચતો પણ આજે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ કે જમતી વખતે પણ લોકો મોબાઈલ સાથે જે બેઠા હોય ને કઈ ન કઈ જોયા કરતા હોય જો પરિવાર સાથેનોો સમય ઓછો થશે તો સંબંધમાં પણ ઘણું અંતર વધી જશે
હા એ તો સાચી વાત છે ને હવે તો મોબાઈલ સાથે સાથે ટીવી પણ લોકો એટલું જ જમતી વખતે પણ પહેલાં તો ટીવી ઉપર હતું નહી તો તમે કીધું એમ કે વાતો કરતા હતા દિવસની ચર્ચા કરતા હતા હવે તો સોશિયલ મીડિયા અને ટીવીના કારણે એમાં જ રચ્યા પચ્યા રહે છે અને એને હવે તો વિશ્વાસની પણ ઘણી સમસ્યા થવા લાગી છે સોશિયલ મીડિયાના કારણે કારણ કે ખોટી માહિતી અને નકલી ઓળખને કારણે સંબંધોમાં વિશ્વાસ ઘટી શકે કે છ
હા એ તો સાચી વાત છે અને એના કારણે તો મિત્રવતા પર પણ અસર જોવા બન તે આજે હજારો ઓનલાઈન મિત્રો હોઈ શકે છે પણ મુશ્કેલી ના મદદ માટે થોડા જ સાચા સાા મિત્રો આગળ આવતા હોય છે એટલે સાચી મિત્રો તો માત્ર લાઈક અને ફોલો થી નહી પરંતુ વિશ્વાસ અને સહકારથી બનતી હોય છે એટલે આપણે જો મિત્ર બનાવીએ તો વધારે ઓનલાઈન મિત્રો પર ભરોસો ના કરવો જોઈએ જે આપણી સાથે છે અને જે આપણી મુશ્કેલી માં મદદ કરે છે એવા જ મિત્રો સાથે આપણે મિત્રતા રાખવી જોઈએ
હા. એ તો તમે ખુબ સાચી વાત કરી અને, હા. આજકાલ તો સોશિયલ મીડિયાના કારણે એ યુવાનોને ઘણું અસર કરી રહ્યું છે. કારણ કે, સોશિયલ મીડિયાના કારણે આજકાલ યુવાનો પોતાના પરિવાર સાથે ઓછો સમય વિતાવતા થઈ ગયા છે. અને તમે કીધું એમ, જે એમના મિત્રો એમની સાથે છે. અમને એ લોકો સાથે રૂબરૂ મળવાનું ઓછું થઈ ગયું છે. અને સ્ક્રીન ટાાઈમ વધવાથી લાગણીસભર વાત-ચીત ઘટી રહી છે.
હા એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થીઓ માટે, પણ આપણેે કહીએ ને, તો કે વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન મોબાઈલ નો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. પરિવાર સાથે આમ રોજ થોડો સમય તો વિતાવવો જ જોઈએ. અને મિત્રો સાથે રૂબરૂ ચર્ચા કરવી જોઈએ. ડિજિટલ અને વાસ્તવિક જીવન વચ્ચે આપણે સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે.
હા... તો સંતુલન જાળવવા માટે તો આપડે પરિવાર સાથે દરરોજ થોડો સમય, મોબાઈલ વગેર પસાર કરવો જોઈએ. જરૂર પડે ત્યારે, ફોન કરતા રૂબરૂ વાતચીત કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ. અને તમે કીધું એમ, જેનના સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. સોશિયલ મીડિયાનોો ઉપયોગ મર્યાદિત રાખવો જોઈએ. ને, સંબંધોમાં વિશ્વાસ અને આદર અને આદર અને સમય આપવો જોઈએ.
હા એ તો તમે સાચી વાત છે. કેમ કે, આમ સૌથી કિંમતી નેટવર્ક તો મોબાઈલ નું નહી પણ પરિવારના સંબંધોનું છે. આપણે જેટલા પરિવાર સાથે બંધાયેલા હશું. એટલું જ સારું રહેશે આપડા માટે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને ટેકનોલોજીનો તો વિકાસ ચાલુ જ રહેશે. પરંતુ, તો માનવીય મૂલ્યો જાળવવા જરૂરી છે. ડિજિટલ સાધનોનો ઉપયોગ સંબંધોને મજબૂત બનાવવા માટે કરવો જોઈએ. પરંતુ, તેમના સ્થાનને નહીં.
હા એ તો ઘણી સાચી વાત કીધી. ટેકનોલોજી આપણા માટે છે, પણ આપણે ટેકનોલોજી માટે નહીં.
હા એ તો સાચી વાત છે તમારી. અને તમે કીધું એમ કે, ટેકનોલોજી આપણા જીવનનો ભગ હોવો જોઈએ, આખું જીવન નહીં.
હા. કેમકે, આમ ડિજિટલ યુગમાં ટેકનોલોજી અને માનવીય સંબંધો બંને જરૂરી છે. ડિજિટલ યુગમાં જે સોશિયલ મીડિયા છે, એ આપણને ઘણી માહિતીઓ પૂરી પાડતી હોય છે, પણ જયારે માનવીય સંબંધો પ્રેમ લાગણીને, એવા જે ભાવનાઓ છે, એ બધું પૂરું પાડતી હોય છે, ત ટેકનોલોજી નો ઉપયોગ કરીએ પણ સંબંધોને પણ આપણેે ક્યારેય અવગણવું ના જોઈએ.
સાચી વાત છે, ને સંબંધ મોબાઈલથી નહી, પરંતુ સમય, વિશ્વાસ અને લાગણીઓથી મજબૂત બને છે.
હા, એ તો સાચી વાત છે, પણ સારું સારું ચલો.
હા હા સારું છે. હા હા.
હા.